હેલો
હ
હ હેલો કેમ છો
હું મજામાં છું તું કેમ છે
હું પણ મજામાં છું આજે આપણે સ્કૂલ વિશે વાત કરીએ
હા સ્કૂલ સ્કૂલ તો દરેક વિદ્યાર્થીને જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે
બિલકુલ સ્કૂલ એવી જગ્યા છે જ્યાં આપણે માત્ર અભ્યાસ જ નથી કરતા પણ જીવનની ઘણી મહત્વપૂર્ણ વાતો
સાચી વાત સ્કૂલમાં ડિ ડિસિપ્લિન સમયનું મહત્ત્વ અને સારા સંસ્કારો પણ મળે છે
હા તે તો છે જ તમારી સ્કૂલનું નામ શું છે
મારે સ્કૂલનું નામ શનશાઈન હાઈસ્કૂલ છે તારી સ્કૂલનું નામ શું છે
મારી સ્કૂલ નું નામ શ્રી વિદ્યા મંદિર છે
સ્કૂલમાં સૌથી વધુ શું ગમે છે
મને મારા ટીચર્સ અને લાયબ્રેરી બહુ ગમે છે તમને
મને તો સ્કૂલના ફ્રેન્ડ્સ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી બહુ ગમે છે
સારું સ્કૂલમાં ફ્રેન્ડ સાથે વિતાવેલ સમય યાદગાર હોય છે
હા વિશેષ નો સમય તો બધાઈને ગમે છે
સાચી વાત રિસેસમાં તમે શું કરો છો
વિશેષમાં તો અમે સાથે બેસીને ટિફિન ખાઈએ અને ઘણી વાતો કરીએ
હ અમે પણ એવું જ કરીએ છીએ કેટલાક વખત પ્લેગ્રાઉન્ડમાં પણ જઈએ
હમ. પ્લેગ્રાઉન્ડ ની વાત આવી તો મને ક્રિકેટ અને ખો ખો યાદ આવી ગયા.
તે તો બહુ જ સરસ હું બેડમિન્ટન રમવું પસંદ કરું છું.
હમ્મ સ્કૂલ માં સ્પોર્ટ્સથી શરીર તંદુરસ્ત રહે છે.
અને ટીમવર્ક પણ શીખવા મળે છે.
તારી ફેવટ સબ્જેક્ટ કઈ હતી?
મારી ફેવરીટ સબ્જેક્ટ મેસ્થ છે. તમારી?
અ મને ઇંગ્લિશ, અને સોશિયલ, સાયન્સ ગમે છે.
કેટલાંક વિદ્યાર્થીઓને મેથ્સ મુશ્કેલ લાગે છે.
હા પણ રેગ્યુલર પ્રેક્ટિસ થી સરળ બની જાય છે.
ટીચર્સ પણ ઘણી મદદ કરે છે. છે.
હમ સારા ટીચર્સ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડે છે.
સ્કૂલ માં એન્યુઅલ ફંક્શન થાય છે.
હા દર વર્ષે થાય છે. હું ડાન્સમાં પણ ભાગ લઉ છું.
વાહ‌. હું સ્પીચ કોમ્પિટિશન માં ભાગ લેઉ છું.
હા, આવી એક્ટિવિટીઝ થી કોન્ફિડન્સ વધે છે.
બિક ને. ડર પણ ઓછો થાય છે.
હા સ્કૂલમાં એક્ઝામ સમય કેવું લાગે છે. તને
થોડી ચિંતા. થાય પણ સારી તૈયારી હોય તો ડર નથી. નથી લાગતો.
હું પણ એવું જ માનું છું.
સ્કૂલની લાાયબ્રેરી કેટલી મોટી છે.
બહુ સારી છે. ત્યાં ઘણી બુક્સ અને મેગઝિન પણ છે.
રીડિંગ ની આદત થી જ્ઞાન વધે છે.
હા અને કલ્પના શક્તિ પણ મજબૂત બને છે.
સ્કોર માં કોણ.
હા, મોર્ડન કમ્પ્યુટર્સ. સાથે છે.
ટેકનોલોજી ની માહિતી આજના યુગમાં ખૂબ જરૂરી છે.
એજ્યુકેશન વગર પ્રગતિ મુશ્કેલ છે.
સ્કૂલમાં ક્લિનિંગ લે નું ધ્યાન રાખવામાં આવે છે.
હા. અમારા ટીચર્સ હંમેશા સફાઈ નું મહત્વ સમજાવે છે.
અભ્યાસ કરવાની મજા. મજા અલગ જ હોય છે.
સાચી વાત છે.
તમને સ્કૂલની કઈ યાદ સૌથી વધુ ગમે છે.
સાથેની પિકનિકની યાદો ત્યાં અમે ઘણું શીખ્યા અને મજા પણ કરી
સ્કૂલ માત્ર શિક્ષણ નથી આપતી પણ જીવન જીવવાની કલા પણ શીખાવે છે
હા સ્કૂલ આપને જવાબદારી અને ઈમાનદારી પણ શીખડે શીખાવે છે
હું મારા પ્રથમ દિવસની સ્કૂલ યાદ રાખું
મને પણ ત્યારે થોડું ડર લાગતું હતું પણ પછી ધીરે ધીરે બદલા બધા સાથે મિત્ર મિત્રતા થઈ ગઈ
હા અને સ્કૂલ બી બીજી વાર જેવી લાગે સ્કૂલના દિવસો જીવનના સૌથી સુંદર દિવસો હોય છે
આ યાદો જિંદગીભર સાથ રહે છે
આપણે સ્કૂલ નું માન રાખવું છે જોઈએ અને મન લાગીને અભ્યાસ કરવો જોઈએ
બિલકુલ સ્કૂલ આપના સપના પૂરા કરવામાં મદદ કરે છે
હા આજે તમારી સાથે સ્કૂલ વિશે વાત કરીને બહુ આનંદ આવ્યો
હા હા મને પણ પણ તારી સ્કૂલ માં સવારે એસેમ્બલી થાય છે
હા દરરોજ સવારે પ્રેયર અને થોટ ઓફ ધ ડે થાય છે
અચ્છા અસેમ્બ્લી થી દિવસની શરૂઆત સારી રીતે થાય છે ને
બનસ પણ વાંચવામાં આવે છે
હમ એથી જનરલ નોલેજ પણ વધે છે
હા ટીચર્સ પણ મોટ મોટિવેશન આપે છે
તારી સ્કૂલમાં સાયન્સ લેબ છે
હા સાયન્સ લેબ બહુ સારી છે ત્યાં એક્સપેરિમેન્ટ કરીએ છીએ
એક્સપેરિમેન્ટ્સથી કોન્સે વધુ સારી રીતે સમજાય છે
સાચી વાત એટલું જ જરૂરી છે
તને સ્કૂલમાં કઈ એક્ટિવિટી સૌથી વધુ ગમે છે
મને ડિબેટ કોમ્પિટિશન બહુ ગમે છે
ડિબેટથી કોમ્યુનિકેશન સ્કીલ ઇમ્પ્રુવ થાય છે
હા! અને કોન્ફિડન્સ પણ વધે છે.
અમારી સ્કૂલ માં ડ્રોઈંગ કોમ્પિટિશન પણ થાય છે.
વાહ! ક્રિએટિવિટી બતાવવા માટે સારી ટાસ્ક મલે છે.
હા તને સ્કૂલ યુનિફોર્મ ગમે છે? જે ભણવામાં પિરિયડ વાપરી ગયેલા બરોબર નથી હ
હા! યાર્થીઓ સમાન લાગે છે અને ડિસિપ્લિન નો મન અનુભવ થાય છે.
બિલકુલ સ્કૂલમાં કેટલા પીરયડસ હોય છે તને?
આમ તો આઠ પીરયડ્સ હોય છે.
અમારી સ્કૂલમાં પણ લગભગ એટલા જ છે.
અ કઈ વખત પીરિયડ વચ્ચેનો શોર્ટ બ્રેક પણ
હા! થોડી ફ્રેશ ફિલિંગ મલે છે.
હા! તમને હોમવર્ક કરવું ગમે? છે?
હંમેશા નથી ગમતું પણ તે પ્રેક્ટિસ માટે જરૂરી છે. હ
ટીચર્સ હોમવર્ક ચેક કરે છે?
હા! નિયમિત રીતે ચેક કરે છે. ઈથી વિદ્યાર્થીઓ જવાબદારી અ સમજ સમજે છે.
સાત સાચી વાત સ્કૂલમાં ડી ડિસિપ્લન મેઇન્ટેન કરવું કેમ જરૂરી છે.
ડિસિપ્લિન વગર સ્કૂલનું વાતાવરણ સારું ના રહે અને ડિસિપ્લિનથી સફળતા પણ મલે છે.
હા! આ આદત જીવનભર કામ આવે છે. તમારી ક્લાસમાં
એ તારીખ લગભગ પિસ્તા અ ફોર્ટી ફાઈવ સ્ટુડન્ટ્સ છે.
મારી ક્લાસ મોટા ગ્રુપમાં અલગ-અલગ વિચારો જાણવા મલે છે.
હા! અને ટીમવર્ક પણ શીખવા મલે છે.
તમે સ્કૂલ ટ્રિપ પર જાઓ છો
હા દર વર્ષે એજ્યુકેશનલ ટ્રીપ હોય છે એજ્યુકેશનલ ટ્રીપ થી નવી જગ્યાઓ વિશે જાણવા મળે છે અને પ્રેક્ટિકલ લર્નિંગ પણ થાય છે
તમારી ફેવરિટ ટીચર કોણ છે
મારી તો ફેવરેટ ટીચર મેક્સ ટીચર તે બહુ સરસ રીતે સમજાવે છે
પણ તારા ટીચર્સ વિદ્યાર્થીના જીવનમાં છે
બિલકુલ સાચું કહ્યું તારા સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું
ચાલો મળીએે પછી જય શ્રી કૃષ્ણ
હમ જઈશ છે મ પૈ અ જવા